જય શ્રી કૃષ્ણ નમસ્તે બેન.
કૃષ્ણ નમસ્તે. શું કરો તમે?
મેં બસ એ ઘરનું કામ નિપટાવ્યું છે ને અમે છોકરીને ઉપર જાવને ખીડગી મે સોના બુવાનું હેલા પાડે છે બાબુને ગીરવાનું ડર છે મારે થોડું રેલિંગની કરાય છે ને આ બાર રેલિંગ નથી મારે એક તો ખુલ્લું છે આ
હા તો ડર લાગે છે ને કે છોકરી નીચે પડી જવે તો
ગય બહ જ ડર લાગે છે ઉપર જાવ નથી પણ આ ઉપર જાવી ને બેબી છેને કાલે પસ દો નાલ મ નીચે ગી છે. માની નથી મેં ઈધર ઉધર જાઉં છું. એ ના ચડે છે.
નાના બાળક નનું કોમ અરું છે ધ્યાન રાખો.
હમ્મ અમે જન સઁખ્યા હમ્મ
પોચ ધવું છે તો એક દિ પોચો નથી ધોવાઈ ન લગાવો છે ને તો માર ના મંડે છે તો પોછો ધોવી ન લગવા પ
મેં યું જ કરું છું મેં મતલબ પોચા લગાવીને ધોવી છું પછી ધોવું છું
હા મે વય હતું હવે લગાવીને ધોવા વા માટે વાળામાં આવણું પડે છે ને તો મેં વટ લગાવી ને એક વાર વટી ટેરી દૂ તો લગઉ જણે પાચું લઈનેવ વાળા મેને પોછ પાણી લેજ પોતે જોઈને લેજો
લગાઓ પોછો કે લગાડી કડ્યો
લગાનો એ પછું દોહી રહું દોહી ડબે લેજુ માડાનું
હમ્મ
આજ પોચો લગાળો વહેલીથી રોટ બના રોટટી બનાવીને ભૂગલા ભવા લાગી હતી રોટી ખાાવ લાગ જ મત તો રોટલું ખાઈ એદર કરછ લ
અચ્છા તમને મેં સેમ કામ કરે છો હમ્મ
હમ્મ મલ હેલ્થ બી છે પ્રેમ છે
હમ્મ
દોન ભી ખાવા ભી છે સેમ છે
હમ્મ
દોન પિચલા જન્મ ની બેના તો નથી હ
હા વહી શકે છે નરેજ ના કેવા છે કે તમે એક જિવસી લાગો છો પાછો હ કોણ આવે છે પતય નહી પડે છે
હમ્મ કુ કે તમારી મારી તો ઘણો ફરક નથી લાગે છે ને
હા જોઈશ એ દાંડિયા ખેલે છે એક દાંડિયા ગુમાવી છે તો ક લોકો રોવી છે દાંડીયો નથી લાદો દાંડીયો નથી લાદો
હમ્મ તમારે દેખરીને તો ગરબા ન ઘણું શોખ છે ને
ઘણું શોખ સો શોખ છે પણ ગરબાનું ઘણું શોખ છે
હમ્મ
મેં કપડાં હમાડું છું કપડાં રેવી નહી જ આવે છે કરે છે આ કે બધો કપડો ફેરઈ ગયો છે કદી કદી કઈ ભૂલી જવા છે કમરામાંં કપડું પડ્યું રેવે છે ને આપી દૂરા કપડા ધોવા છે કે પછી યાદ આવે છે અરિયો કપડો તોરી હમ્મ
તો તો એ એલા ધોવે છે મે એ મેલું કપડું પડી્યું રહી જાવ છે કદી કદી જરૂું હોય છે
હોય તો કે મારી બી એ છે કે મતલબ કદી કદી કપડો પડીયો રવી જવી છે હા હું ધોઉં ને ભૂલી જાઉં છું
તો પ્રભ સજા કરું છું
હમ્મ
હાલો તમે અવાજ આવે છે મારી
હા આવે છે
આ તો મોસમ ન તો બડિયા છે પણ બારિશ લઈ શકે છે લાગે
હમ્મ
મારે ઘરે બહારને ખડા રેવી ને વાત કરે છે હ નીચે દેખું છુ જાણે બિનની તો આવીની છે અને તે મતલબ છે દુનિયાદારી
કોણ કેવે છે
નીચે બર એકદમ નજર ગયે મારી
હમ્મ હમ્મ.
તો સબ ખડા છે સામને વાહન મારે બુ આસના સબ ખડા છે. તો સબ બાતતા કરે છે બન્ટુ દશન ભાભી સહની સબ ખડા છે. તો સર વાત કરે છે. તમે એકદમ નજીરતા વ મારી તો સોચે છે યા તો ઉતરી નથી બિલકુલ.
કઈ નથી ઉતરણ કઈ કરનું ના ઉતરણ નથી કર.
હાચું કઉ છું નીચે જાઉં છું પણ અરે નીચે જાઉં છું.
હમ્મ હમ્મ સાચી વાત.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
. ચાલ છે.
હમ્મ હોય તો. . મારા સાસુએ ગોટા શેકા છે.
હમ્મ.
. તમારે.
તો અવે છોટ છે ને. . આ મકી બોય છે, પણ તો તો નથીતી લાગે છે
. મારા સાધુ જે મો લાયા છે,.
હા તો. તો હા. તો બરાારમાં તો ઉનાળુ ભૂટા મળ લે છે, ને
નાણાં નવીબી ખૂબ ભૂટા છે બાર. તો બોલે છે તમે લેતા જાઉ છો ક. . અમે બેગ લાવો નની શું ફૂટકી તો લીજો નણંદ કેવાય તમે બૂટા લઈ જયા સાત્ર બૂટા લાગે
દો ચાર બૂટા તો લગજાના લાવના થાયને
મેં તો વહી ખાઈ ને આઈશ હું. લાઈ હી છું હું ગમે સાત લઈ જઉં છું બોસ તો ક્યા દ ચાર બૂટા નું કઈ વ્યવું બડું ફેમિલી આઠ બૂટા જ આવે છે, મારે
હમ્મ સાચું હા.
તો મેં લાઈ નહી છ મેં કતા મેં રેવા દો બાર ફૂટા ભૂટી તો. મેં એક દિન ભી ગઈ છું તોબા ખાઈ નાઈ હું. હવે તો આવે છે થોડા મોલ બી આવે છે બજારમાં મળ છે,
હા હવે તો મળે છે બજાર ન તો સ બધા પીઝા મળે છે,
હા તો ફર મેં સોચ્યો આ તોશે બી એકટ નટ નું બી આવે છે એટનુંટલે ઘરામાં છે તો કોઈ કોઈ દેતા હ વવે છે, તો વા તમારે બોલાવે છે નનંદભાઈ સર કે કડી ઓળને બોલાવે છે?
હમ્મ મને બોલાવે છે મેં બોલ્યું કે રસોઈ ખાલી હોય તો મને બોલવું હોય તો બોલે કે રસોઈ ખાલી હોય ગઈ છે.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
તમે સાફ સફાઈ કરું ને પોચો વગેરે લગાવું તો ખાલી હોવે તો.
હમ્મ મે ફીનાઈને નાખું છું ગેસ પટીન માટે. ના ગેસ પટીનુંમા કોઈ બેઠે છેમ ખ્યાત હીવી છે ઓહો હોહો મા આવી ની છે ઘરમે દવાઈ ડાલું છું પસે લગાવું છું મારી છોકરી કેવી મમ્મું કઈ છે મે ગ માખી મારવું જોઈ છે, કે મેં મારું છું મેં
બાળકનું તો એયું એજ દે કે જોઈ કે મને બી કરવું છે,
હમ
વાળકણો તો એજ છે ને મતલબ શીખાઈ દેવો તો સબ ખબર પડે છે કે યાં એસડ ની બોટલ છે અયા બીજો છે બસ એટલી સઈ રહે છે બાળકને પીજાવે છેની તો મેંને શીખાવું છું કે મખ્ખી માં આડવાનું એ હતું પીઓમાં કે નથી નથી એમની પીવ છુંય તો આપું માર ફરું એ
હમ.
મને પછી કદી બોતલ નીચી પડી દેવે છે એવું હે ને તો ખતરો છે ને.
ઘર
ઓ કઈ જ નથી બસ કપડા જકોર ના છે પણ મેં સોચ્યું પેલા પોચો લગને પાસે કપડા ચકોલીને અંદર ના
મને તો કપડાં તો કાલે જ ધોયા છે આજ તો બનાય નથી સાસુજી ખોડીને રક્યા છે અમને
એ છે મા નસે ધોઈને હા રખોન છુટી
આમ કેહે કે છે
મને તો બે પેલા મેપી એ એક ડ્રેસ સાધી ડ્રેસ પડી દીધી મને એ લાગતો હ બે નની સોચું છું મેં અ પડ્યો રેવા દું છું. એકટું કરી નાખૂ છું. તમારે હાથ ધોુવું પડે તમાને જદા કપડું નહીં ધોવાય પછી એ
બોઈશ તો તમે હા ધોં છે ને તો એ સોચ્યું કે ધ છે પણ બા જ નથી ધોઈ ધોઈ લઈ ખુદ રહી હ પુ દિ પુ દિવ છે એ ડ હત હોય તો ધૂલી
હમ મેં ગેસ પટ્ટી સાફ કરી છે કિચન સાફ કર્યું છે મારે ચાઈ રબડ ન છે વર્તન પછી સાફ કરું છું નીતિ રોટી સબ્જી બનાવ છો આજ આજકાલ સાસુજી બોલે તમે ગેસ ની ભરાવો છો તમે નીચે ખાવો છો ઘણ
હમ
તો મે જાઉં છું ભ યાર હારે આવે છે મારે બોલવાનું નઈ જમે ત કસકસ વાળું નહી જમે છે અમારે સબ જમે છેું
અચ્છા બહ બોલે છે કે બ અલગ મથી ખવા ખાવું છે એવું બોલે કે
એય બડા ને ખાવ છું હું પ કલ અટલું કસકસ કર્યો છેને શામળા તો રોયા છેને. મારે એમ ક બ રુંટલા વડે છે એવું વડે છેમ. દોહી દાદી પોતે લડાય છે
હે
ઠીક છે તમેમાં
હા ઠીક છે